હા ભાઈ કેમ છો મજામાં છો ને
ભાઈ એકદમ મજામાં તમે કેમ છો?
હા એકદમ મજામાં હવે તહેવાર જે આવી રહ્યા છે તે લોકોની હવે તો અલગ તૈયારી કરી રહ્યા છે કારણ કે તમે જાણો છો કે હમણાં જે તહેવાર આવવાનો છે ગણેશ ચતુર્થી અમારા જે ફળિયા છે જે ફળિયામાં બધા લોકો છે તે ગણેશ ચતુર્થી જે તહેવાર આવે છે તે ખૂબ ખૂશી નો તહેવાર છે. ઓલ આનંદ. મનાવે છે અને ખુબ મજા પણ કરે છે કારણ કે અમે જે મૂર્તિ અમે લાવીએ છીએ. ડિસાઇડ કરીએ છે ક્યાંથી લાવવાની તે અથી બધું અમે કરી દઈએ છીએ અને શું કરવું આ વખતે ગણેશ ચતુર્થી માં કયા પ્રકારનો આપણેે પેલો શો કરવો જોઈએ. ખૂબ ફટાફટ એ બધું અમે ડીશાઈડ કરતા છે હમણાં મહિને એટલે કે બાકી સપ્ટેમ્બરમાં આવવાના છે ગણપતિ બાપ્પા પરંતુ હમણા આવિ બધી તૈયારી કરવા લાગી રહ્યા છે શું તમે તમારા ગામમાં તમારા ઘરબાજુ પણ બેસાતા હશો ને ગણપતિ બાપ્પા
હા અમે પણ ગણપતિ બાપ્પાની સ્થાપના કરીએ છેએ કારણ કે એ ખુબ જ ધાર્મિક તહેવાર છે અને અમે પણ કેટલાક વર્ષોથી માનતા આવેલા છે અને ગણપતિ બાપ્પામાં માનવું એ ખુબ જ સારી બાબત છે કારણ કે એની પાછળ પણ ઘણા બધા કારણોસર છે જેમ કે? ઍ ધાર્મિક તહેવાર છે. આમ કારણો જોવા જઈએ તો અમને તો અમારા વડીલે ઘણું બધું સમજાવ્યું છે એટલે અમે તો એની પૂજા કરીએ છીએ અને ગણપતિ બાપામાં પહેલા શું હતું કે અમે જયારે એનું વિસર્જન કરવા જઈએ ત્યારે જ અમે ધામધૂમથી એમનું વિર્જન કરતા હતા પરંતુ હાલમાં જોવા જઈએ તો બધે જ એવો ટ્રેન્ડ આવી ગયો છે. કે આપણે ગણપતિ બાપ્પાને જયારે આગમન કરીએ છીએ ત્યારે પણ આ ડીજે અને કેટલીક વાર પાર્ટી પણ કરીએ છીએ અને ખૂબ જ મજા પણ કરવામાં આવે છે તો અમે ખૂબ ધૂમધામથી ગણપતિ બાપ્પાને આગમન પણ કરીએ છીએ એમની પૂજા પણ કરીએ છીએ એમની ખૂબ જ સેવા પણ કરીએ છીએ. સાથે મળને ત્યાં અમે રમત માટે જાત જાતન નો ન લુડો પછી ફોનમાં પણ ઘણી બધી ગેમ હોય છે બીજી અમે એમ ગેમ પણ બેસીને રમી છીએ કેટલીક વાર કેરમ. ફૂલ રેકેટ ત. રસ્તા પર ક્રિકેટ પણ અમે રમીએ છીએ એટલે ખુબ જ મજા પણ આવે છે અને તહેવારમાં શું હોય છે કે બધા ગેર જ હોય છે. ગામ જનો ભેગા મળીને સાથ. સહકાર થી ગણપતિ બાપાને બેસવાવામાં આવે છે. એમ શું છે કે લોકોનું લાઈફ સ્ટાઈલ એટલી ફાસ્ટ થઈ ગઈ છે કે લોકોને સાથે મળીને બેસવા માટે પણ ટાઈમ મળતો નથી કારણ કે લોકો થા કી ગયેલા આવે છે અને કેટલાક લોકો તો કંપનીઓમાં જાય છે તો એમની નાઈટ પણ હોય છે અનેઘરે હોય એ આવે. કેટલાક એના ફ્રેન્ડની ફર્સ્ટ પણ હોય છે એટલે એ લોકો મળી શકતા નથી પરંતુ આ ગણપતિ બાપા કે પછી આપને કોઈ પણ તહેવાર ઉજવવાનો હોય ત્યારે બધા ભેગા મળીને સાથે બેસીને આ ઉજવી શકીએ છીએ ધામધૂમથી એટલે મને તો ખૂબ જ ગમે છે અને એના પછી શું છે કે નોરતા પણ આવી રહ્યા છે તો તમારે કેવું ચાલીરહ્યું છે. નોરતામાં તમારે પણ અ તમે પણ ગરબા રમવા તમારી ઘરે પણ રમતા હશો અને તમે બહાર પણ રમવા માટે જતા હશો ને.
હા ભાઈ એલે ગણેશ ચતુર્થી અમે આવી રીતે ઉજાવ્યો છે અને નોરતા માં તમે જે કીધું નો રતા પર અમારા ગામડામાં પણ ખૂબ મનાવવામાં આવે છે. અને નોરતા પણ અમારા ગામમાં ખુબ પ્રસિદ્ધ છે કારણ કે અમારા ગામના જે બધા લોકો છે તે નોરતામાં ખૂબ માને છે. અને નોરતામાં અમુક જે મોટી મોટી પાર્ટી હોય છે. બોલાવવામાં આવે છે અને ઘણા બધા ગામના આજુબાજુ વાળા આજુબાજુ શહેર વાળા તે પણ અમારા જે ગામ માં નવરાત્રીમાં અ ઉત્સવ મનાવીએ છીએ ત્યાં પણ ઘણા બધા લોકો આવે છે અને નવરાત્રીના નવ દિવસે માતાજી ને યોગ્ય રીતે આરતી કરીએ છીએ અને ખુબ નવ દિવસ સારી રીતે પૂજા કરીએ છીએ. એટલે માતાજીને તો આપણે ઓલવેઝ આજીવન કરીએ જીએ આરતી પરંતુ નવ દિવસ જે આવે છે માતાજી નવરાત્રીમાં અ્યારે તો અમે ખુબ સારી રીતે આરતી કરીએ છીએ અને સારો અમે ભોગ જડાવએ છીએ કારણ કે માતાજી પણ આપણા ખુબ સારું કરશે અને આપડું સારું જ કરશે એટલે માતાજી આપણા બધા વિઘ્ન દૂર કરશે. છે એટલે આપડે. નવરાત્રી નવ દિવસ તો મોસ્ટલી અમારા ઘરે બાજુથી નવરાત્રી નો મહોત્સવ ઉજવવામાં આવે છે ત્યાં જ જાઉં છું પરંતુ અમે બે એક એટલે કે એક વર્ષ મેં એટલે શહેરમાં રમવા ગયેલો હતો અને નવ દિવસ પાંચ ખરીદીને ત્યાં નવરાત્રી રમવા ગય. ફ્રેન્ડલોક સાથે એમ એટલે મજા જ કઈ અલગજ હતી અને ત્યાં પણ એમ સારી રીતે મનાવવામાં આવે છે અને ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે એમ એટલે કે આપણે નવરાત્રીમાં નવ દિવસગરબા રમવા જ જોઈ અને માતાજીને યોગ્ય રીતે આરતી આપણે પાઠ એમાં ભાગ લેવો ખૂબ જરૂરી જ છે અને બીજું તો.? કું છે નવરાત્રી પછી તમે જાણો જ છો કે દિવાળીનો પણ તહેવાર આવે છે અને દિવાળીના તહેવારમાં તમે જાણોછો કે. જો કે આપણા જે ઘર હોય છે. તે આપણે પહેલાથી જ એક મહિના પહેલા સફ કરી દઈએ છીએ અથવા પાંચ છ દિવસ પહેલા આથવા પંદર દિવસ પહેલા આપણે ઘરનું શું કરવું અને ઘરનું કેવી રીતે લુક આપવું? ઓ દિવાળીમાં ત્યાં આપણે કરીએ છેએ અને દિવાળીમાં તમે જાણો છો કે બધા ઘણા બધા સગા સંબંધીઓ આવે છે આપડા ઘરે કે પછી આપે દિવાળીમાં ઘણી બધી પ્રકારની શોપિંગ કરીએ છીએ ઘણી બધી પ્રકારની આપણે નવું વસ્તુ લાવીએ છીએ ઘરે એવું બધું પ્રકારના બધા લોકો. કરે છે અને નવ દિવસ એટલે કે જે દિવાળીના આપણે જે પાંચ છ દિવસ હોય છે તે અગાઉ જ બધા લોકો ફટાકડા ફોડે છે નાના નાના બાળકોને ખૂબ ગમે છે દિવાળીનો તહેવાર અને અમારા ગામમાં તમે જાણો છો કે. એવો મેળો પણ ભરાય છે મહાશિવરાત્રી નો. કારણ કે દિવાળી માં ઘણા બધા. લોકોને ફટાકડા ની દુકાન હોય છે. આજુબાજુ ઘણા મેળામાં તો ઘણા વિવિધ પ્રકાર ના વ્યાપાર કરતા હોય છે. દુકાનોઆવે છે અને વિવિધ પ્રકારની રાઈડો પણ આવે છે. અને ઘણા બધા લોકો અમારા જે મેળામાં પાંચ ભાગ લે છે અને ખુબ મજા પણ કરીએ છીએ અને અમે પણ મેળામાં ભાગ લઈએ છીએ કારણ કે અમે પણ જે ભાઈ બંધો હોયછે. તેમની સાથે બધા પૈસા કાઢીને અમે મતલબ ટાઈમપાસ માટે મોસ્ટલી અમે ફટાકડા ની દુકાન ખોલીએ છીએ અને ભલે ફટાકડા વેચાય નહીં વેચાય અમે કંઈ નહીં પણ ટાઈમપાસ માટે અમે ખોલીએ છીએ અને ખૂબ મજા કરીએ છીએ અને જે પણ ફટકડા બચે છે અથવા જે પણ પ્રોફિટ થાય તે વેચીને અને ફટકડા ત્યાં. ગોળી મુકિત માં ત્યાં બેસીએ છીએ કારણ કે દિવાળી દિવામાં તમે જાણો છો કે આપણા ઘરે બધા ઘણા બધા સગા સબંધી મળવા આવે છે મળે છે ઘણા બધા દાદા દાદી ના બધા સગા સબંધી મળવા આવે છે. માતા પિતાના આપણા જે સગા સબંધી આવે છે. ચા આપડા જે સગાવવાલા હોય તે આવે છે રહેવા માટે મામા ફઈ છોકરાઓ આવે છે એટલે દિવાળી તો આપણા ઘરે રહી જાય છે તે દિવસો ખુબ મજા કરીએ છીએ અને એમની સાથે ફટાકડા ફોડીએ છી અને એમની સાથે વાતચીત કરીેી અને દિવાળીને તમે જાણો છો કે દિવાળીને આગલે દિવસે નવ વર્ષ ન દિવસ હોય છે અને ઘણા બધા આપડા લોકો બધા આવે છેની સાથે નવ સાલ બરા કપડે કરીએ છી મનાવીએ છ છેએ સવાર ઉઠીને ઘરે બધાના ઘરે જઈએ છી અને ખૂબ મજા કરીએ છીએ અને તમે જાણો છો કે દિવાળી ના આગલે દિવસ એવું નવ વર્ષ આવે છે અનેમાં બધા અમારા ગામમાં પણ ઘણા બધા એવાવા જેમકે સત્યનારાયણની કથ્ઠા એવું બધું મનાવવામાં આવે છે અને ખૂબ મજા પણ કરીએ છીએ અને એ દિવસ તો ખૂબ અલગ જ હોય છે જેથી કરીને આપણે આવા તહેવારો મનાવવા જોઈએ અને આપણે એ તહેવારોને આનંદ લેવા જોઈએ બાકી તમારા ગામમાં શું ચાલી રહ્યું છે દિવાળી જો તહેવાર આવે છે ત્યારે તમારા ગામમાં કેવો માલ હોય છે
આમ તો દિવાળીનો મહ દિવાળી તહેવાર તો ખુબ જ ધામધૂમ થી ઉ આવે છે બીજા તહેવાર પણ ધામધૂમથી ઉજવામાં આવે છે પરંતુ દિવાળી ન તહેવાર એ ખુબ જ અનોખો છે કારણ કે એની માન્યતા પણ ઘણી બધી છે અને ખુબ જ મજા પણ આવે છે અને એની માન્યતાની વાત કરીએ તો એમાં શુંય છે કે રાવણ જે હતો તે સીતા માટે હરણ કરીને લઈ ગયો હતોું ત્યારે ઘણી બધી પ્રોબ્લેમ્સનોો સામનો કર્યો હતો રામે અને પછી જયારે આવે છે પાછા ત્યારે એમને એમના પિતાશ્રી દ્વારા એમને વનવાસ મોકલવામાં આવે છે અને ચૌદ વર્ષનો વનવાસ અને એક વર્ષનો જે અજતસ કરીને પાછ એ ફરે છે ત્યારે એમનું સ્વાગત ધમધૂમથી અયોધ્યામાં કરવામાં આવે છે અને ફટાકડા પણ ફોડવામાં આવે છે એ ઉદ્દેશને ધ્યાનમાં રાખીને આપણે ત્યાં ફટાકડા ફોડવામાં આવે છે અને એ તો ધામધૂમથી ઉજવામાં આવે છે અને બીજા દિવસે એમ જોવા જઈએ તો હિન્દુ એટલે કે જે નવું વર્ષ હોય છે તેવું જમા આવે છે ત્યારે અમારે ત્યાં શું છે કે બધા જ અમેિત નવા કપડાની શોપિંગ પણ કરીલા હોય છે તો અમે નવા નવા કપડા પહેરીએ છીએ પછી અમારા કરતા મોટી ઉંમરના જે વડીલો હોય એમના અમે આશીર્વાદ લેએ છીએ અને અમને એ લોકો ખુશી ભેટ પણ આપે છે જેમ કે કેટલાક લોકો દસ રૂપ વીસ રૂપિયા અને અમુક લોકો સો બસો રૂપિયા પણ આપે છે તો અમે શું છે કે નાના હતા ત્યારે તો આવ પૈસા ભેગા કરતા હતા અને પછી વાડી એ પાર્ટી કરતા હતા અમે ઠ પછી ભેલ બનાવતા અને જાત જાતની નવી નવી વસ્તુઓ લાવતા હતા અને સાથે બેસીને સાથે મળીને ખાતા હતા એટલે અમને ખુબ જ ગમે છે અને દિવાળી ના તહેવાર માં તો અમે જાારજાર ના નવા નવા ફાકડા ફોડીએ છીએ અને હાલ માટે જોવા જઈએ તો ખુબ જ મોટા મોટા ફટાકડા પણ આવી ગયા છે જેમ કે રોકેટ હોય છે પછી ટંડક તારા હોય છે પછી પેલા પોપ હોપ હમણાં તો જાારજાર નાના બાળકો પણ સરળતાથી ફોડે છે કે ફટાકડા ગયા પરંતુ અમે જયારે નાના હતા ત્યારે ખુબ જ ધમાલ કરતા હતા અને સવારે દોડળવા જઈએ ત્યારે પણ ફટાકડા લઈને જતા હતા એટલે અમે જરા કે પાંચ વાગે સવારેઠને દોળવા જતા તો રસ્તે પણ ફટાકડા ફોડતા ફોડતા જતા હતા એટલે લોકો પણ અમને ખુબ જ વળતા હતા કે હ અમે તો નાના છો તો અમને તો કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ અમે થાકીને આવીએ છીએ તો અમને તો ઊંઘોટું કારણ કે અમે શું છે કે લોકોના ઘરે ઓટલા પર બેસીને પણ ફટાકડા ફડતા હતા એટલે અમને ખૂબ જ જાત પણ પડતી હતી પરંતુ મજા આવે છે ને જાત જાતના ફટાકડા ફોડવાની તો ખુબ જ મજા આવે છે અને સાંજે માટે આકાશમાં પણ ફોડીએી છે જે આકાશમાં એને ખ જ અલગ જ એકલમ દેખાય છે એટલે ખુબ જ મજા આવે છે એવી રીતે અમે તો મજા તો કરેલી જ અને પછી શું છે કે જે ઉત્તયણ વાર આવે છે તેની હવે તૈયારી કરવા લાગી રહ્યા છે કારણ કે હાલમાં તો દિવાળી નો તહેવાર તો નીકળી ગયો છે પરંતુ હવે એમ હાલ મે તાજેતર માટે ઉતરાયણ નો તહેવાર આવવાનો છે તો ઉત્તરાયણમાં અમે ખુબ જ ધમણ કરીએ એવું વિચારી્યાીએ તમે શું છે તમે જેમ જણ એ તમે પણ ઉત્તરાયણના દિવસે પણ તમે આજે ઉતરાયના આગલા દિવસ હોય છે તેના માટે પણ તમે મિત્રો ભગ મળીને સ્ટોલ ખોલો છો કે પછી તમે વેચાટ લાવીને પટાક જગાવું છું
હા ભાઈ લ કે ઉતરાયમાં પણ અમે આ જે ભાઈ બંડો એટલે કે જે અમા જે માણસ હોય છે તે લોકોને અમે છે અને જે પણ પૈસા કાઢવાનો હોય છે બટન કેટલા પરેશાની આપશે કેટલા ની ફેરકી રોટ મે કરીએ છ કેલ્કુલેટ કર એટલે ભ જો ફડક ક લાગે છે અને પછી અમે પણ સ્ટોલ ખોલીએ છીએ કારણ કે અ ટાઈમપાસ માટે જે દ ઉત્તરાયની જે રજા હોય છે તે અમાં મજા કરીએ છ છેીએ કારણ કે અમારા ભાઈ બહેનોને પણ ખૂબ શોખ છે ઉત્તરાયણનો અને ઘણા બધા લોકોને ખૂબ અમારા જે ગામના લોકો અમને પ્રોત્સાહિત કરે છે અમારા ગામના લોકો મોસ્ટલી અમારા પાસેથી જ વધારે ખરીદી કરે છે એટલે ઉત્તરાયણના તહેવારમાં તમે જાણો છો કે બધાને ખૂબ વટેક જગવાઓનો ખબ શોખ હોય છે અને શહેરોમાં તો તમે જાણો છો કે ઉત્તરાયણના તહેવાર ખુબ પ્રસિદ્ધ બની ગયો છે પરંતુ તમે જાણો છો કે ગામડામાં જે પેલા પટંગ ચગતા હતા તે મોસ્ટલી ખુબ ઓછા થઈ ગયા કારણ કે જે ગામના લોકોને હવે પટંગ ચગાવવાનો બ શોખ નથી રહેતો અને ગામના જે ના નાના બાળકો હોય છે એ મોસ્ટલી ફોનમાં જોયા કરે છેને એ ફોનમાં જ લાગી રહી છે એમ એટલે આવા જે તહેવારો હોય છે તે એ લોકો ને ખબર જ નથી પડતી હેવામાં શું કરવુંને શું નહી કરું તે પણ મા પિ એ લોકોને સમજાવતા નથી અને બસ એ લોકોને મોબાઈલ જ આપી દે છે એમ એટલે એવું નહી કરવું જો જે તહેવારો આવે છે તહેવારો મનાવો જ જોઈએ અને ફોનમાં નથી લાગી રહ્યું એમ એ લોકો માટે પિટે સમજાવવું જોઈએ કારમ કે ફોન તો આજીવન છે જ પરંતુ ફોન હવે તો છે પરંતુ હવે આ તહેવારો આજવ નથી આવી રહ્યો અને મોસ્ટલી એ વર્ષમાં ખાલી એકવાર આવે છે એટલે કે એ લોકો વિચાર કરવો ખૂબ જરૂરી છે બાકી માટે એ જ કહવું છે કે જે તહેવારો આપણે આવે છે ધાર્મિક તહેવારો એ આપણા દેશના આપણા દેશના ઘણા બધા લોકો આપડા ઉજવે પણ છે અને બહારના દેશ ના લોકોને પણ આપણા જે તહેવારો આવે છે તે ખૂબ ગમે છે કારણ કે બહાર દેશોને પણ આપણા તહેવારોને બહુ ખૂબ માન આપે છે અને બહારના લોકો ખૂબ સારી રીતે અને આપણી રીતે જે લોકો પણ તહેવારો આપણા મનાવે છે સારો તો ભાઈ મળી પાછા આપણેે તો હવે જે તહેવાર આવવાના છે ગણેશ ચતુર્ હમ ત્યારે પાછા આપડણે રૂબરૂ મુલાકાત લઈશું અને ત્યારે વાતચીત કરીશું
હા ચાલો મળશો ત્યારે વાતચીત કરીશું
હા ભાઈ